હેલો હલો અવાજ આવે કે હા
કેવું ગયેલા પેપર પેલા યુજીસી નેટના
તો કેમ ભ બહુ બારું તું કઈ ખબર નહી પડે હા કઈ એટલું બધું મન વાલ્ક્ય ને બધું આવેલું હતું.
હા તો આવે જ ને તો બધું એ જ પૂછાય આજ્ઞા વલકા નો વ્યવહાર અધ્યાય આપે છે. ટીવાયમાં ભણેલા તે બધું જ હતું એમ.
હમ બધું ઊટું કરું એમ તો તો એ મા આવડમ એટલું બધું બહાર એ ખબર જ નહી પડે બધું જોડકાનું જોડવાનું એટલે
પણ એમાં સારું પડે ખબર જોળકાવાળું હોય ને તો એ અત્યારની પેટર્નમાં ને જોડકા વાળ મૂકે સીધો ક્વેશ્ન નથી મૂકે
આપડે પેલા જોયું ને આપડ ખબર નહીં પડે બીજું કઈ ની હોય અજીક છેન અજી સંસ્કૃત જાણવા પડે. પછી આપડે એક પેલા પેપર જોવા પડે અમે કઈ બી નતો તો મેં તો આપવા જેય લાગલી પહી મેં એમ કેમ તો.
ના ના મેં તો જોયેલું ને.
હવે તો ભાઈ યુટ્યુબ પર યુટ્યુબ પર જોયા કરવા પડે યુટ્યુબ પસી તહી હમણેથી જ ચાલુકર દેજે બરું પેલા સર લોકો કરલુ તે તેવું જોયા કરવાનું અમુક દે તો તેમાંથી આવે જો હોય મેં તને કેમતો. શાનીવાલુ લોક પેલા શે તે હમ્મ. હ
મેં તો છે ને યુટ્યુબ ઉપર જે પેપર એવા મળતાં હોય ને એ લોકો જે ચેનલ ચલાવતાં હોય ને એમાંથી એકાદ પેપર મળે ને તે ડાઉનલોડ કરી લેવું પછી તે પેપર ક્વેશ્ચન પેપર જોઈ લેવ એમ.
હા હા બરાબર.
એવી રીતે જ મેં એક ડાઉનલોડ કરેલું બસ પછી ત્યારથી બઉ મગજ ની કયરી એમ.
હમ્મ હમ્મ. ચલ મેં તને પાછો કરું.
હા.
ઓ